હલો
મજા છે તમેં કેમ છો?
તને બનાવતા
હા મને બનાવાનોય શોખ છે ને ખાવાનોય શોખ છે.
હું બનાવવું
નવી નવી રેસીપી બનાવી બઉં ગમે. કેક અલગ અલગ આપડે વસ્તુ ટ્રાય કરી અને સરસ બનતી હોય તો પછી વધારે બનાવાનું મન થાય.
કઈ કઈ રશે સૌથી વધારે મને વિસ્તારથી
મને પાલક પનીર બનાવવો બહુ ગમે પાલક નું આપણને એમાંથી સારી એવી બધી આપણને ગુણવતા હોય એ મળી જાય. અને પનીર માંથી પ્રોટીન ને એ બધું મળી જાય.
કઈ રીતે તમે.
પનીર ને પનીર ને પેલા બાફી લઈએ. પનીર નઈ રોરી પાલક ને પેલા બાફી લઈ અને પછી છે ને. પનીર ને તળી લઈએ. અને પછી તો આપડે રેગ્યુલર જે મસાલા વાપરતા હોય એ જ બનાવીનેપ કરી ના
છું?
ટેસ્ટ સારો આવતો હશે ને લસણને એવું નાખવાનું કે નહી નાખવાનું.
હા હા લસણ આદુ આપડે જે બધી વસ્તુ નાખતા હોય એ જ નાખીને બનાવાનું.
દાળ ભાત કેમ બનાવો દાળ ભાત ની કઈ રીતે.
દાળ અમારા ઘરમાં તુવેરની દાળ બને નહી તો મીઠી બને ખાટી મી લીમ્બુ ને ખાંડ ને નાખીને. રાઈ ને જીરા નો વઘાર કરવાનો લીમડો નાખવાનો સૂકા લાલ મરચા નાખવાના.
તુવેર દાળ બાફેલી હોય એમાં ટમેટું ને. એ નાખી દ્યો અને પછી એને આપડે ક્રોસ કરી નાખીએ ને. તો એનો સ્વાદ બહુ સરસ આવે
પછી એ ઉપરથી એમાં ખાંડ ને લીંબુને નાખવાની.
મહેમાન આવે ત્યારે
મહેમાન આવે તો અહીયા તો બટેટાનું શાક ને પુરી ને એવું ભજયા ને એવુ બનાવીયે
નોન વેેજ બનાવો કે ના બનાવો
નોન વેજ બનાવીએ પણ મેંમાન આવે તો અહીંયા વધારે પડ તુ હોય અમુક મહેમાન ખાતા હોય અમુક ના ખાતા હોય એ
હમ્મ. તને શું ભાવ નોનવેજમાં સૌથી વધારે,
મને આપડે ચિકન ની વસ્તુ વધારે ભાવે, ચિકન દાના છે, પછી ચિકન સિક્સીટી ફાઈવ છે. પછી ચિકન વિંગ્સ છે, એવી બધી સ્ટાર્ટર વાળી વસ્તુ વધારે ભાવ,
તમને વધારે શું ભાવે.
હમ્મ. ચિકન ની બિરિયાની હોય મટન ની હોય ગમે ગમે બિરિયાની હોય. બના બનાવતી ક્વ તમને રેસિપી.
હા કયો ને.
પેલા ચોખા અને બાફી લેવાના મસ્ત આમ. પકાવીવા મઠુ બિઠું નાખીને એની પેલા થોલ પલાળી નાખીવાના અધી
હા.
પછી એને પકાવી લેવા પછી ચાક આપડે જે બનાવ તો એમાં રેગ્યુલર શાક બનાવી એ ના કરતા મસાલો થોડો વધારે નાખીને બના દાણા ભાજી બીજો બધ પી સાન નો બિરિયાની નો મસો આવે ઈ નાખવાનો, મસ્ત પછી સર ને દઈ દેવાના દહી ને બધી નાખીને એટ મજા આવે. દૂરી કરેલી નાખી હોય મા. મજાજ
બિરિયાની છે એ અમારા ઘરમાં એ બધાને બહુ ભાવે,
હું કે્યારે કે્યારે બનાવ
અમારે અઠવાડિયામાં એકાદી વખત તો હોય જ બિરિયાની, ક્યારેક આપડે ચિ કન ની બનાવીએ મટન ની બનાવીએ, ક્યારેક પછી વેજ બિરિયાની બને વેજ બિરિયાની એ બહુ સરસ બને,
હમ્મ શું બધી જ ના બકાલો નાખવાનો હોય ને,
હા, એની રેસીપી કવ તમને તો એમાં ફ્લાવર પછી વટાણા કેપ્સિકમ પનીર નાખવુંય તો પનીર હવે જે જે આપણને ભાવતા હોય ને બટેટા એ બધું છે, ને પેલા તળી લેવાનું અને પછી આપણેે હજી પાછો મસાલો કરી એમાં ડુંગળીને નાખી, અને પછી ટમેટાની આપડણે જે મસાલો કર્યો આદુ લસણ ને એ બધું નાખી, અને પછી દહીં નાખવાનું બિરિયાની મસાલો નાખવાનું, એ બધું નાખી અને પછી આપણેે જે તરેલા ના ખાવું હોય ને શાકભાજી એવી રીતે કરીએ તો બહુ સરસ બને,
મજા આવે ખાવાની.
હા,
ખાવાનો તો બહ શોખ છે, મનેમ નવી નવી વસ્તુ ટ્રાય કરવાની મજા આવે, જંક ફૂડ ન શું ખાવ તમે
જંક ફૂડ માં પણને પાણી પુરી ને એવું બધું વધારે ભાવે.
ઘરે બનાવોને,
હા, પાણી પુરીએ ઘરે બનાવીએ આંબલી વાળું પાણી બનાવીએ, એ મીઠું હોય ખાટું મીઠું અને એક ફૂદી ના વારું ને ઈ પાણી બનાવી તીખું બનાવી.
આપડે આ પાણીપુરી ન મસાલામાં શો ના
પાણીપુરી ના મસાલામાં આપણેે બટેાટાનો મસાલો કરીએ, અને એનો વઘાર ના કરીએ એમને એમ આપણેે ચટણીને નાખી દે, ચણા અનેને બાફેલા અને ફુદીના ન હા ફુદીનાનુંું પાણી કરીએ એમાં લીલા મરચા આદુ ફુદી ન ધાણા ભાજી એને ક્રોસ કરી નાખવાનું પછી એક એવરેસ્ટ નો આવે છે પાણીપુરી એ નાખી દઈએ પછી ચાટ મસાલો નાખીએ પછી શેકેલું જીરું નાખી દઈએ
મજા આવે ખને મજા આવે આપણે મજા આવે
હા અમારા છોકરાને પાણી પુરી ને એવું વધારે ભાવે
હમન માસુંું છું સ્કૂલે જ
શું કેવું છો
ટિફિનમાં સ્કૂલ જાય ને છોકરા ત્યારે ટિફિન માં શું બનાવવાનું વધ
આજે રવાની ઈડલી બનાવી દીધી હતી અનેને એવું બધી વસ્તુ બહુ ભાવે એ તો આપડે ઘરે જ બની જાય રવાની ડલી
કે ઇન્સ્ટન્ટ બની જાય છે કે બનોને એવું
હા ઈન્સ્ટન્ટ ના બની જાય થોડોક ઈનો નહી બેકિંગ સોડા નાખું હું તો
થઈ છે મારે તો બનતી નથી એટલે કઈ રીતે પલાળવાનું કે ક્યારે રાખું રાખું પલાળને
પંદર મિનિટ પેલા જ પલાળીને રાખી દેવાનું આપડે ઈડલી ન જે આપણેે રોવો હોય ને એમાં દોઈ નાખવાનું પાણી નાખવાનું પછી થોડીક વાર એને રાખી અને પછી મિક્સરમાં ક્રસ કરી લેવાનું પછી એમાં ઈનો અથવા તો બેકિંગ સોડા નાખી દેવાની અને પછી આપડે ઈડલી નું જે સ્ટેન્ડ હોય એમાં રાખી દેવાનું એટલે તરત બની જાય
હું ઘણી વાર બનાવું પણ હું છાસ બનાવું એટ કા નહીિ બનતી હોય પા જહી હહી કાલે મેં લોચો બનાવ્યો હતો બેને મને રેસીપી મો સર બે બ
સુરતી લોચો આવે એ ને
તો આવીને બ મસ્ત બનાવીને ખાજુ મજા આવશે એમાં પેલા ચણા ની દાળ લેવાની આપણેે
હા
ચી વાટકીીધી ચણા નિનીદાાર લઈએ ને એક વાટકીીધ લેવાની પછી એમાં ત્રણ વસ્તુ બીજી આવે પણ એ કેટલી ઓલી ચણદાર ની વાત એનાના ચોથા ભાગની આ વસ્તુ લેવાનીમાં ઈ વસ્તુમાં અડદની દાળ પછી ચોખા અને પૌવા ચોખા ના એ ત્રણ વસ્તુ આપણે લેવાની પ બધું મિક્સ કરી દેવાનું પછી એને પીસી નાખવાનું એકદમ લો લોટ જવાનું પાવડર થઈ જાય ને એવું પછી એને ટોપીમાં કાઢી એમાં પછી ઓલી ચણા દાળ લીધી હોય ને ઈ વાટકી લઈ એટલું દઈ નાખવાનું પછી ઈ ઈ બે વાટકી પાણી નાખવાનું એ પણ અંદાાર વાળી વાટકી એટલે માપ એકદમ સરખું પછી એકદમ મિક્સ કરીને રાખી દેવાનું અડદીવા પછી ત્યાં સુધી ચટણીની તૈયારી કરી લેવાની ચટણીમાં મિક્સરમાં ધાણા ભાજી છે મરચું છે પછી લીંબુ નો રસ મીઠું ખાંડ બધું નાખી અને મગફળી ના બી નાખી બધું નાખીને પીસી જવાનું એટલે ચટણી તૈયાર થઇ જાય પછી બીજો શ મસાલો તૈયાર કરવાનો એમાં ચટણી નાખવાની ચમચી એક ચમચી મરી પાવડર એક ચમચી સંસર પાવડર એક ચમચી સેકેેલા જીરા નો પાવડર ને ધાણાજી પાવડર એ બધું નાખી મસ્ત મિક્સ કરી લેવાવામાં પશી એલો લોચો હોય ને એને પાછો લેવાનું ને એમાં પાછી ઓલી ત્રણ દાળ વાળી બે વાટકી નાખવાની પાણી અને એકદમ હલાવવાનુંમ પછી એમાંથી બે ચમચા અલગ બાઉલ માં કાઢી અને મસ્ત એને થોડું કછું કરી નાખવાનું થોડુંક થોડુંક પાણી નાખવાનું આપને ખબર પડે ને કે આછું થયું એટલું પાણી નાખવાનું અને સાચન હા એમાં ઈ બે રમાં છે ને મરચાં નું ખાંડી ને મરચું પીસી ને નાખવાનું આપડે જયારે ઓલું પલાયડું હોય ને દહી ને બધું નાખીને ત્યારે પછી એ કરી નાખો ને એટલે પછી ઢોકળિયામાં મૂકી દેવાનુંને બાફવા માટે દસ કેટલા પંદર વીસ મિનિટ સુધી મૂકવાનું આપણે ખબર પડવી જોઈએ બો ખાઈ ગય મસ્ત થઈ જાય ને એટલે પછી બહાર કાઢીેવાનું બફાઈ જાય એટલે મતિશમાં કઈ ચોસલા નઈ ડવાીું તી કાઢી લેવાનું પછી એનીથે આ ચટ નાખ લી એનીમાં થોડો મસાલો છાંટી દેવાનો પછી સેમ નાખવાની પછીાવાની મસ્ત મજા આવે એમ પોછુંવાનું ચાવું ન પડે અંદર હ
હા
મજા એગ બનાવ્યુંતુ
હા વાનગી કે તેવ પ થ બહુ સરસ લાગે છે હું એ બનાવવાની કોશિશ કરીશ
હમ ઈનો એ નાખવાનો છે ને આપણે જયારે પાથરીએ નેમાં બાફવા અલગ બાઉડમાં કાઢીએને ત્યારે ઈનો ન નાખી ને ફેંટી લેવાનો પાછું કરીએ ને ત્યાં પછી બનાવું એટલે મસ્ત ચારી વાર બનાવ
હા.
એ ન રેસીપી તમે મને શીખડો. ડુંગળી વગર લસણ વગર કઈ હોય તો.
ડુંગળી લસણ વગરની તો ક્યારેય ટ્રાય કરી નથી.
અરે છોકરી છે એ ડુંગળી લસણ ઓછું ખાય છે એટલે. રું આવ્યો મારે પછી અમુક ટાઇમ માં હોય ને તો હું કાઢી નાખું એમ એમાં નહી નાખવાનું એવી રીતે બનાવું.
આપ પીઝા ને એવો ઘરે ટ્રાય કરાવે એમાં ડુંગળી ને લસણ ને ના હોય.
પિજ્ઝા તો બનાવું પીઝા બવનીમાંમાં કેટલા અમે આઠસો રૂપિયામાં મેમે બનાવ્યા ત બાર પીઝા બ હતા. અને સરસ એકદમ ફ આપડા ઘરના પનીર ઘરના ચી
હા એ સસ્તા પડે.
સારું ભલે હલો દસ મિનિટ થઇ જાય છે હું રાખ.
હા ભલા